હલો.
હલો.
હા હા હવે અવાજ આવ્યો.
હા મારો અવાજ આવે છે ને?
હા હા તમને આવે છે અમારો અવાજ?
હા તમારો પણ મને અવાજ આવે છે. શું કરો છો?
અમે અત્યારે બેઠ બેઠા છીએ જમી છે ત્યારે બેઠા છીએ જમીને ક્યારે
જમી લીધું એમ?
હા, જમી લીધુ.
બરોબર બરોબર. તમે તો ગામમાં જ રહો છો કે?
હા ગામ ગામડામ જ રહીએ છીએ અમે.
હા તો ગામમાં રેવાની મજા આવે કારણ કે શેર કરતા તો ગામડું સારું. કે શુદ્ધ વાતાવરણ બધાથી.
જવું તું બધું મળી રહે નેચરલ વસ્તુ આમ જોવા જઈએ મળી રહે એમ.
બરોબર બરોબર.
માં છો કે અમદાવાદ તમે?
ગામડામાં જ રહું છું હાલ હું વાત કરતો કરતો તમારી સાથે હું બાર જે અમારી મ મગફળી વાવેલી છે તે ઓટો મારવાયો હતો કે મગફળીનું ઉત્પાદન કેવું થયુ છે એટલે આમ તો અમે ગામડામાં રહીએ એટલે જે અમ તમારે સાંભળ્યું હશે કે જે. પક્ષીઓ કલરવ કરતા તા. એવો બધો અવાજ સાંભળવાની ને જે પછી લીમડા નીચે સુવાની મ જા જ અલગ હોય તમાર હા.
સવારના અહીં શનિવાર હોવાથી વાંદરાઓ બહુ જ આતંક મચાવી રહ્યા છે.
હા, વાંદરાઓ પણ હોય છે ગામડામાં તો. તે પછી નઈ પેલ લોખા પતરા હતા જે સિમેન્ટના એ તો. તોડી નાખે એટલે અમુક જગ્યાએ તો જે મારા મામાના મારા મામાને ત્યાં તો જે લોખંડના પતરા છે. ખૂબ જ વાંદરા આવે એટલે કઈ પ્રોબ્લેમ નથી થતી.
મારે અત્યારે એક પત્રુ તોડી નાખ્યું છે અને નળિયામાં બે નળિયા ફોડી નાખ્યા.
હા, બરોબર બરોબર તો તમે શું ક તમે હાલ શું કરો છો ભણવામાં?
આપડે બીબીએ ચાલુ છે બીબીએ.
તો એના વિશે માહિતી આલો થોડી.
બી બી એકતાની. ધંધાને લગતી આમ સામ વસ્તુ છે જેથી તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય. કોઈ મેનેજમેન્ટને લગતા તમે શોખીન હોય મેનેજમેન્ટ કરવું ગમતું હોય ઇવેન્ટ મેનેજ કરવું. જેમ કે હોટલને મેનેજમેન્ટ કરવું તો તમે આ કોર્સ કરી શકો આમ. જો કે તમારે એકાઉન્ટમાં રસ હોય પછી તમે આ કોર્સ કરી શકો એકાઉન્ટન્ટ બની શકો આ કોર્સથી.
હમ, બીજું કઈ?
અને અત્યારે આ ઈંગ્લિશમાં થાય છે આ કોર્ષનું શું તમે બાર દેશ કોઈ બાર કન્ટ્રીમાં કે આઉટ ઓફ ઈન્ડિયા થઈ જઈને પણ તમે આની નોકરી કે પ્લેસમેન્ટ મેળવી શકો છો આમ.
એટલે તે કેટલા વર્ષનો કોર્ષ આવે?
આ જો બેચલર કરો તો ત્રણ વર્ષ અને માસ્ટર કરો તો પાંચ વર્ષનો કોર્સ આવે આમ. કુલ પાંચ વર્ષનો જ કોર્સ આવે છે એમ. તમારે શેનો કોર્સ ચાલે છે?
હા તો હું તો તમને ડિટેલમાં માહિતી આપું કે હું હાલમાં જે એમએસસી આઈટી કરી રહ્યો છે જે આઈટી જે તમે કદા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક વિતેષ વાત સાંભળી હશે તો જે એના વિ એવો જે હાલચાલ ભણી રહ્યો છે જેમાં તમને વેબ ડેવલોપ પછી સોફ્ટવેર ડેવલોપિંગ પછી એપ ડિઝાઇનિંગ. એવું બધું શીખડવામાં આવે છે હા, એમાં ઘણી બધી લેંગ્વેજો આવતી હોય છે જેમ કે તમે કોડિંગ પણ નામ સાંભળ્યું હશે એમાં અલગ અલગ લેંગ્વેજથી કોડિંગ થતું હોય જેમ કે જાવા સ્ક્રિપ્ટ છે. સીસેસી પ્લસ પ્લસ છે એચડીએમ એલ છે પછી એવી અલગ અલગ જે લેંગ્વેજો હોય હા જે અલગ અલગ પ્રકારની લેંગ્વેજો આવે. તેના કારણે તમે જે તેનાથી તમે કો વેબસાઇટ બનાવી શકો, ગેમ બનાવી શકો અને ગેમ બનાવા માટ બેસ્ટ લેંગ્વેજ હોય છે તે સી પ્લસ પ્લસ હોય છે. તેમાં એક સારા ગ્રાફિક એડ કરી શકાય છે સારી રીતે તમને. આ સારી જે પ્રોડક્ટ જેમ નથી. અપ તમે કદાક જે ગ્રાફિક જોતા હશો કે જીટી હમણાં સિક્સ આવી એમાં પ્રોપર જે અલગ અલગ લેંગ્વેજનો ઉપયોગ થયેલો છે તમે કદાક ફ્રી ફાયર રમતા હશો તો. જે ફ્રી ફાયરમાં પણ જે સી પ્લસ પ્લસ નો ઉપયોગ કરવામાં આવેલો છે જેના કારણે ફ્રી ફાયરનાં ગ્રાફિક પણ બરોબર છે. એવી રીતે ઘણી બધી.
ત કોઈ.
હા, ઘણી બધી લેંગ્વેજો આવતી હોય છે આઈટીમાં તમે ભવિષ્યમાં ત્રણ વર્ષનો કોર્સ આવતો હોય છે અને એમ એસસીઆઈટી બે વર્ષ કુલ તમે માર સુધી પાંચ વર્ષ થતા હોય છે. આ જો તમે કરી લો તો તમને એક સ્કીલ મળે જો તમને નોકરી ના મળે તો તમારી પાસે જો સારી રીતે તમે ભણ્યા હોય સારી કોલેજમાં તો તમને સ્કીલ મળતી હોય છે કે જે કોડિંગની સ્કીલ મળતી હોય છે. જેમાં તમને જે માસ્ટર તમે થઈ જાઓ જેમ કે લેંગ્વેજમાં સી પ્લસ છે. અલગ અલગ લેંગવેજમાં જો તમે માસ્ટર થઈ જવ તો તમે ભવિષ્યમાં તમારું જે સ્ટાર્ટઅપ બિલ્ડ કરી શકો જેમ કે તમે પોતાની વેબસાાઈટ બનાવીને તમે ભવિષ્યમાં તમે જે લોન્ચ કરી શકો છો જે ઓનલાઈન જેમ તમે ગૂગલમાં લાઈવ કરી શકો. એવી રીતે જો લ તમને પૈસા હજી કમાણી થઈ શકે છે જો નોકરી ના મળે તો. તમારું શું કેહેવું તમે પણ બીબીએનું કેવું હોય છે પ્લેસમેન્ટ તરીકે એવું બધું
અમુક કોલેજોમાં પ્લેસમેન્ટ મળી રહે સારી સારી કંપનીઓમાં જેમ કે ટાટા મહેન્દ્ર રિલાયન્સ આ બધી કંપનીમાં તમને પ્લેસમેન્ટ મળી રહે છે કોલેજ તમને ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરે છે અને પ્લેસમેન્ટનું કેમ્પસ આયોજિત કરે. જે તમે શું તમારા પરસનટેજ સારા હોય ફર્સ્ટ ક્લાસ ડિસ્ટ્રશન આવી હોય તમારે તો તમને ચાન્સીસ છે કે તમને નોકરી મળી શકે કોલેજમાં જ મળી શકે. અને તેનું પેકેજ પણ સારું હોય છે પચાસ હજાર ઉપર હોય છે.
હા વાત તમારી સાચી તો હાલમાં મને તો એવું લાગે કે જે એઆઈનો સમય આવી ગયો છે જેના કારણે જે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ બધું કામ કરતી હોય છે તેના કારણે આપણને જે ઘણા બધા જે તમે આઈટી ફિલ્ડમાં તમે જોતા હશો કે જે એ આઈ જે પોતે વેબસાઇટ બનાવતું હોય છે.
હા એ બોવ જ ટ્રેન્ડ માં છે. કે એઆઈ વેબસાાઈટ બનાવે ગેમ પણ બનાવી આપે છે.
હા.
કોડ પ્રમાણે
વાત હાચી એટલે એવી રીતે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પણ મેં પણ એક હમણાં ન્યૂઝમાં જોયું કે એક હાથ થી ન્યૂઝ છે કે જે એઆઈ જે કામ કરતા જે માઈક્રોસોફ્ટ છે જે પછી રેપીડો કંપનીને મોઘું પડ્યું. એટલે કઈ રીતે મૂકવું પડ્યું કે જે એઆઈ છે એમાં એવું હોય કે એઆઈ માટે જે એક તમે સવાલ પૂછો તો એને ખુબ જ એટલું પાવરફુલ હોય કે તમે મોબાઈલ વાપરો છો તો મોબાઈલ કેટલો હીટ થાય. એવી રીતે જે એઆઈ નું જે સોફ્ટવેર છે તે પણ ખૂબ હીટ થતું હોય છે તો એને ઠંડુ કરવામાં તે પાણીનો ઉપયોગ કરવો પડે તો હવે એમાં એટલા લેવલે પાણીનો ઉપયોગ થાય હે કે પાણીમાં જેટલો ઉપયોગ કરવામાં આવે એના કરતા જો જેમ રેપિડોવાળાની જે બાર મહિનાનું જે જે શું કહેવાય બજેટ ફાળવ્યું હતું રેપિડોવાળાએ તે મા માત્ર ખાલી એઆઈ ચાર મહિનામાં વાપરી ગયું હતું એટલું બધું નુકસાન આવ્યું તું. હમ.
એઆઈ એકમ આમ વસ્તુ સારી પણ આમ બહુ ખતરનાક એમને તો પૈસા બાબતે બોવ જ મોટો ખર્ચ થાય એની પાછળ.
હમ પણ ભવિષ્યમાં જે વાતો કરી પણ ભવિષ્યમાં એઆઈ ખૂબ જ અગત્યનું જે પાઠ ભજવવાનું છે જેમાં ઘણા બધા જે ટેકનોલોજીના કારણે અને ઠંડુ કઈ રીતે કરવું પણ જે ઠંડા કરો કઈ રીતે કરવા એના પણ વિશે પણ સાયન્ટિસો સંશોધન કરી રહ્યા છે ને ભવિષ્યમાં તેને ખુબ જ ઉપયોગ વધવાનો છે કારણ કે જેમ લોકો હાલ કામ કરવા છે તે કામ કરવાની શક્તિ એના કરતા દસ ગણી પાછ છે તમે એક શબ્દ લખો તો તમે એક પ્રોમોટ લખો તો તમને કમ્પલેટ વેબસાાઈટ બનાય આપે તમને કઈ દે કઈ રીતે તમારે ડોમિન ખરીદવા હતું કઈ રીતે તમારે એને જે લાઈવ કરવાની પછીથી દરેક માહિતી તમને આપી શકે છે.
મોટાભાગના સવાલ એયા એ તમને જવાબ આપી દે છે એમ
હમ વાત હાચી. તમે પણ કદાચ એં વાપરતા હશો તો તમે શું કો એમાં શું યુઝ કરો એનો
અમારે જબ કે કોલેજ દ્વારા કોઈ ફેકલ્ટી પ્રશ્નો પૂછે તો ફેકલ્ટી તમને જણાવે કે તમે એઆઈ થી મદ કરો એઆઈ પૂછી ને તમે જવાબ મને આપો ફેકલ્ટી અમને ચાલુ ક્લાસમાં એવું કે કે તમે મારા પ્રશ્ન જવાબ એઆઈ દ્વારા આપી શકો છો એવી રીતના થઈ શકે પછી કોઈ અસાાઈનમેન્ટમાં પ્રશ્નો મોટા ભાગના એમેન્ટ ના પ્રશ્નો અમે સોલ્વ કરીએ
વાત તમારી સાચી હ ઘણી રીતે મ મદદ પણ કરતું હોય છે પણ જે હાલના સમયમાં તમે જોતા હશો કે લોકો એઆઈનો કઈ રીતે દુરુપયોગ કરી રહ્યા છે ત કાક સોશિયલ મીડિયામાં જો કે ઘણા એવા વિડીયો જે સોશિયલ મીડિયામાં અપલોડ થતા હોય ખોટી માહિતી પ્રસારિત થાય છે જેના કારણે લોકોનું બ્રેઇન વોશ થતું હોય છે એટલે જે આવે એ ખોટી માહિતી એ દ્વારા પ્રસુરિત જે લોકો કરી રહ્યા છે તે ખૂબ હાનિકારક છે અને તેનાથી ઘણા બધા નુકસાન પણ જે ખોટી માહિતી પ્રસારિત થાય તેના કારણે આપણા જે જે અર્થતંત્રમાં પણ ઘણું નુકસાન થતું હોય છે એટલે આપણે એઆઈ નો સારો ઉપયોગ કરવો જોઈએ તમાર શું કેવું
તે આ બધી બાબત થી એઆઈ જે સારું બાબત સારું કામ કાપી રહી છે એની પર નજર ના પડે પણ જે ખરાબ કામ આપી રહી એની પર વહેલી નજર પડે છે એઆઈ ને લોકો રિપોર્ટ મારે કે સણ ગણો કરે છે કે તે ખરાબ વસ્તુ છે એમ પણ જેના સારા ઉપયોગ કોઈ જાણતું નથી એટલું
હ હા પણ એ આર્ટિફિશિયલ ઇન્ટજ ઇન્ટેલિજન્સની પણ ઘણી બધી એવી લિમિટો છે જેમ તમે કઈ એવું તમે એવું ના પૂછી શકો કે બોમ્બ કઈ રીતે બનાવનું જે હાનિકારક વસ્તુ તેનો એઆઈ જવાબ આપી શકતી નથી જે તેને એક અમુક લિમિટો રાખવામાં આવે છે તે પણ બરાબર છે પણ જે અમુક નથી લો કે અનેકક જેઆઈથી વેબસાઇટ બનાવેલી છે જે વેબસાઇટ બનાવીને જે લાઈવ કરેલી છે ને જે ગૂગલમાં તો એ રીતે લોકો એનો ઉપયોગ કરીને ખરાબ કામ કે ખરાબ પ્રવૃતિ કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે ઘ ખોટી પ્રવૃત્તિઓ કે ખોટી માહિતી જે અપલોડ કરે છે તેના કારણે ખૂબ જ ખરાબ જે સમાજમાં ખરાબ પ્રભાવ પડતો હોય છે ને ઘણાં બધા નુકસાણો પણ થતાં હોય છે. આપણે અંઈ નો આપણા કામ પૂરતો ઉપયોગ કરવો પડે કરવો જોઈએ ના કે જે લોકો કામ કરી રહ્યા છે તેના કારણે હા એવી જ રીતે જે ભણવામાં જે જરૂરી બાબત છે જેમ કઈ શીખવું હોય જેમ કઈ આઈટી વિશે માહિતી લેવું હોય જેમ તમે બીબીએ કરો છો તો બીબીમાં તમે જે કઈ રીતે પ્રોડક્ટ માર્કેટિંગ કરવું જોઈએ કઈ રીતે પ્રોડક્ટ સેલિંગ કરવી કઈ રીતે જે પ્રોડક્ટ ડેવલોપિંગ કઈ રીતે કરવી અને લક્ષી જેી જસ્તું કે કઈ રીતે માર્કેટમાં ચાલી શકે તેના વિશે પણ આપણે જે માહિતી મેળવી શકીએ છીએ તમારું શું કેવું
બઉુ જ ઉપયોગી વાસ્તુ છે, જેમ કે અત્યના નવા જે મુવીઝ રિલીઝ થઈ જાય, તેમાં મોટા ભાગની વકામ એઆઈ દ્વારા થતું હોય છે. મોટ મોટા ભાગનું કામ એઆઈ નું હોય છે એમ. કોઈ પણ વસ્તુ એવી લોન્ચ થઈ હોય જેમાં મોટાભાગ જેમ કે હમણાં નવી કાર લોન્ચ તમે જોઈ લો બધી અંદર ની વસ્તુ એઆઈ ની હોય છે.
હા, કઈ લોન થઈ તના વિશે કઈ કાર લોન થઈ હમણાં હા, તેન વિશે કહો થોડું?
ટાટા ની સીઆાર આ જેમાં થ્રીડી ત્રણ ડિસ્પ્લે છે ત્રણે ત્રણમાં ફૂલ એઆઈ છે. તમારા કમાન્ડ ઉપર તે સંદ્રુફ ખોલે છે. ડોર ઓપન ક્લોઝ કરી શકે છે. બોનેટ ઓપન કરી શકે તમારા કમાન્ડ ઉપર બોનેટ ઓપન કરે.
હા, બરોબર બરોબર!
વસ્તુઓ છે બધી એ આઇ બહુ જ ઉપયોગી છે એમ!
બરોબર, બરોબર એ ઘણી રીતે મદદ કરતું હોય છે જે હાલના માં જે લોકો જે પોતાની કારમાં પછી જે અલગ અલગ જગ્યાએ પોતાની ટેકનોલોજી એઆઇ નો ઉપયોગ કરીને જે વસ્તુઓ બનાવે છે તેના કારણે ભવિષ્યમાં પણ જે અલગ-અલગ કંપનીને પણ ફાયદો થશે. પણ એમ એક વસ્તુનો વધારો થશે કે જે રીપ્લેસમેં લોકોનું રિપ્લેસમેન્ટ થશે તેના કારણે બેરોજગારી વધશે અને જે અનએમ્પ્લોયમેન્ટતા વધવાના કારણે જે દેશની અર્થતંત્રમાં પણ ઘણો ફરક પડશે. પણ એ જે કંપનીઓને ઘણો મોટો કંપનીઓને મોટો ફાયદો છે કારણ કે તેમને જે ખર્ચ ર્ચો એઆઈ ઉપર કરશે તેટલો જે માણસો પર ખર્ચો કરે તેટલો એઆઈ ઉપર કરશે તેના કારણે સારું એવું આપણને વળતર મળી રહેશે તમારું શું કેવું છે?
હા સાચી વાત છે એઆઇ આપડું આમ બેરોજગારીનું પ્રમાણ વધારી રહી છે.
હા.
અને કંપનીઓનેને બહુ જ કંપનીઓએ એના પૈસા ચૂકવવા પડતા નથી જેમ કે જે પગાર પગાર આપે છે એવી રીતના પગાર આપવો ના પડે એ આઇ ને.
વાત હાચી તમારી જેમ થાઈ બી બી એ. તમે બી. બી. એ કરો છો તો બી. બી. એ માં જરૂરી નથી કે એઆઈ ઘણું બધું કામ કરી શકે. કારણ કે બી. બી. એ માં તમે જોતા હશો કે જેમ એચ આર એમ ની નોકરી મળી શકે ફાઈનાન્સમાં નોક નોકરી મળે એકાઉન્ટિંગ અને જે માર્કેટિંગમાં નોકરી મળે છે. તો જેમ તમે ઇન્ટરવ્યુ લેવા માટે કઈ એઆઈ ઉપયોગી બનતું નથી. કારણ કે એક માનવી નું મગજ એક માનવી સમજી શકે જે એઆઈ આપણે જ બનાયું છે તો જે વ્યક્તિ બનાયું તેનું મગજ કેટલું પાવરફુલ હશે?
ત્યારે જ તેને આટલી પાવરફુલ વસ્તુ બનાવી હશે જેની પાસે અઢળક સવાલો ના જવાબ એની પાસે હશે.
વાત